જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. બસ. કેમ છો?
બસ મજામાં છું. તમે
બસ મજામાં. તમે કેમ છો? બસ હું પણ મજામાં છું.
હા, એજ આપણે જોઈ શકીએ છીએ કે હવે તો રમત કેટલો આગળ વધી ગયો પેલા તો રમતોમાં લો આટલો ઇન્ટરેસ્ટ લેતા ન હતા હવે તો આપને જોઈ શકીએ છીએ કે રમતોમાં. લોકો પોતાનો કરિયર બ બનાવી.
હમ્મ હા. હા એ વાત તો તમારી ખ લોકો આજે કરિયર બની રહે્યા છે ને ક્રિકેટમાં પણ કેટલા બધા હવે લોકો પોતાનું કરિયર બનાવી રહ્યા છે, પેલા તો બસ સાંજે ક્રિકેટ મેચ રમાતી હતી હ હ હલો
હા હા.
હા હવે તો આ ભારતની મેચ થઈ ગઈ છે. લોકો ટીમ ટીમ સામે બેસી ટીવી સામે જોઈને અ બેસીને જોય છે.
હા એ તમે એકદમ સાચી વાત કરી હવે લોકો ટીવી સામે બેસીને- પોતાનો લોકપ્રિય અને આપણે જોઈ શકીએ છીએ કે ક્રિકેટ તો ભારતનો સૌથી લોકપ્રિય રમત માનવામાં આવે છે તો. ક્રિકેટ તો લોકોને બહુ ગમે છે અને લોકો ના સૌથી મનગમતો રમત છે ક્રિકેટ તો.
રી વાર ભારતમાં, તો ક્રિકેટ એક રમત નહી પણ એક ઉત્સવ જેવું.
હા એ તો છે જે સાચી વાત તમારી ઘણા યુવાનો ને તો ક્રિકેટર ને પોતાના આદર્શ તરીકે માને છે. આપણે જોઈ શકીએ છી કે ભાઈ જેમ કે તેંડુલકર. ને કેટલા બધા ક્રિકેટર છે જે લ એ લોકો એમને પોતાનો આદર્શ માને એમને પોતા ના આદર્શ માને છે અને એમના, માર્ગ પર ચાલી રહ્યા છે.
ખરી વાર જો અને બેટ્સમેનમાં સારા ટેકનિક વાળા ખેલાડીઓ હોય છે તેમની ધીરજ અને રમત જોવાની મજા જ અલગ હોય છે. અને જે બોલરોની રમત મહેનત પણ ઘણી હોય છે ને એમાં, અ બોલિંગ વગર મેચ પણ જીતી નહી શકાય, એક સારો બોલર જ આખું મેચ નું પરિણામ બદલી દે છે.
હા એ તમે એકદમ સાચી વાત કીધી એક સારો બોલર જ આખું મેચ નું રૂખ બદલી દે છે, આ ક્રિકેટ તો આપણે જોઈ શકીએ છીએ કે આ ટીમ વર્ક નું કામ છે ધીરજ ન જેમ તમે કીધું વ્યવહ સારા વ્યવહાર રચના, આપણને શીખવાડે છે પછી આપણને ધીરજ શીખવાડે છે આપણને ટીમ સાથે જોડાય કેવી રીતે ને કામ કરવાનું એ બધું શીખ વાડે છે.
હા એ વાત તો તમારી ખરી. અને ટીમ વર્ક મતલબ કીધું એ મહત્વનું છે ટીમવર્ક, એ ખેલાડી એકલો જ મેચ જીતી શકે પણ ટીમવર્ક જીતવામાં આખી ટીનું યોગદાન હોય છે, ટુર્નામેન્ટ ચિતવામાં.
હા એ તો સાચું કીધું તમે એક માણસ ના લીધે કોઈ ટીમ જીતી શકતામ આખું રમત આપણે જીતી શકતા નહી, તો
તમારો અવાજ કપાય છે. હલો.
હા. અ સાચું કીધું. તો કે ભાઈ ટીમ વર્ક ના કારણે જ આપણે આગળ વધી શકે છે નેમ અ આપણ ન ખેલ જ
હા ખરી વાત તમારી.
ના. આપણે જોઈ શકીએ છીએ કે ક્રિકેટમાં કે જેમ કે બેટિંગ છે, બોલિંગ છે, ફિલ્ડિંગ આ ત્રણે એક આ ત્રણે ત્રણ કેટલું મહત્વનું છે એ ના હોય તો ક્રિકેટ ન તો કઈ મહત્વ જ નથી તો આ બધે ત્રણેય બહુ જ જરૂરી છે બેટિંગ બોલિંગ ને હા ફિલ્ડિંગ.
હા તમારી વાત બરો બર છે પણ તમે જો ક્રિકેટ ઉપરાંત પર તમે જોયું તો બીજી રમતો પણ કેટલી બધી છે ફૂટબોલ છે, ફૂટબોલ તમને ગમે છે?
હા ફૂટબોલ મને ગમે છે, મને કબડ્ડી વધારે ગમે છે.
હા એજ ફૂટબોલ કબડ્ડી એ બધી રમતો છે ને
કેટલી બધી રમતો છે હોકી, બેડમિન્ટન આ બેડમિન્ટન તો કેટલું ગમે છે બધ તને
હા એ તો, અને ફૂટબોલ ની વાત કરીએ તો ફૂટબોલમાં જો સતત દોડવું પડે આખી રમત, ખુબ ઝડપી હોય છે ને ફૂટબોલ ના ખેલાડીઓની ફિટનેસ પણ, કેટલી સારી હોય છે.
હા એ તમે એકદમ સાચી વાત કીધી. બલ જે રમે છે એ લોકોં મે કે એ લોકો કેટલા ફિટ હોય છે, તો આપણે જોઈ શકીએ છે કે બધા જ રમતના પો પોતાના ફાયદા છે અને કે એટલા મતલબ, આપણને બધી જ રમત કંઈક ને કઈક શીખવાડે છે તો આપણને રમો રમ રમવું બહુ જ જરૂરી છે.
ખુબ જરૂરી છે, હા એ રમવું ખ અને જો તમે કબડ્ડી ની વાત કરી તો કબડ્ડી તો આપણા, પર આપણી એ પરંપરગત રમત છે તેમાં શક્તિ અને, હિંમત-હિંમત જોવા મળે છે, તમે જોયુ તો સ્કૂલોમાં પણ કબડ્ડી કે કેટલા રમે. હતાને કેટલી મજા આવતી હતી. કબડ્ડી ને હા. રમતત ખુબ જ લોકપ્રિય છે.
હા એજ ને આ, આ તમે જેમ કીધું એકદમ પરંપરાગત રમત છે. પછી ગામડાઓમાં આપણે જોઈ શકીએ છીએ કે ખુબ રમાય છે લોકો ક કબડ્ડી બૌજ રમે છે, આપણે પણ નાના હતા તે ટાઈમ પર કબડ્ડી કે રમતા પછી ખો-ખો પણ કેટલો ખેલ રમતા. આપણે ખોખો રમવા. પણમાં પણ બહુ મજા આવે છે.
હા એ વાત તો થારે તમારી ખરી.
હા ને પછી આપણે જોઈ શકીએ છીએ કે આ હોકી તો આ આપ નો રાષ્ટ્રીય રમત તરીકે ઓળખાય છે.
હા એ પણ તમે સરસ વાત કરી હૌકી પણ આપણા દેશની મહત્વની રમત છે. હોકીમાં ભારતના ગૌરવશાળી ઇતિહાસ પણ રચ્યા છે.
હા એજને કેટલો ઇતિહાસ રચ્યા છે પછી આપણે-આપણે બાસ્ક બાસ્કેટબોલ. છે પછી વોલીબોલ છે એ બધી કેટલી એ બધી બી કેટલી સારી રમતો છે એમાં આપણને સ સ્પિરિટ શીખવાડે છે આપણને.
હા હા અને તમે ટેનિસની રમત જોઈ હોય તો એમાં છે ને આપણને કેવું એકાગ્રતા અને ઝડપ બંન્ને જરૂરી હોય છે, દરેક પોઈન્ટ માટે અ મતલબ અલગ જ મજા હોય છે.
હા એ તમે સાચું કીધું કે બધા જ રમતના પોતપોતાને આપણને કઈક રીતે શીખ વાડે છે કઈક, અલગ જ શીખ હોય છે, પછી આપણને દિમાગની ને બુદ્ધિની પણ કેટલી બધી પ ગેમ્સ હોય છે જેમ કે ચેસ છે લુડો છે આ બધેથે આપણને અને, વિચાર શક્તિ કેટલી વધે છે ને આ હવે તો લોકો કેટલા ચેસમાં આગળ વધી રહ્યા છે.
ખરી વાત તમારી, મતલબ રમતોથી છે ને સિસ્ત ધીરજ અને મહત્વનું મહેનત નું વ મહત્વ વધારે હોય છે ને, પણ આજકાલ બાળકો તમે જો મોબાઈલમાં વધારે સમય પસાર કરે છે, એના બદલે જો મેદાનમાં રમે એવા સારીરિક અને માનસ - વિકાસ થાય એવા રમતો રમતા હોય તો કેટલું સારું હોય છે.
હા એ તમે સાચું કીધુ કે હવે આવા બધા ગેમ્સ રમે, તો એ એ એમના શરીર માટે પણ સારું, સ્વાસ્થ્ય માટે પણ સારું અને એમને કેટલું બધું શીખવા મળે છે, અને ભવિષ્યમાં પણ ઘણું કામે લાગે. અને એનુ પણ બાળકો હવે આપ આ સમયના બાળકો આપણે જોઈ શકીએ છીએ કેટલાક ફોનમાં, અ, ફોનને ગમે છે એમને ફોનમાં જ ગેમ્સ રમતા હોય છે, ફોન વિડીયો ગેમ્સ ખેલે કે કોઈ પણ ગેમ્સ ફોનમાં રમતા હોય છે. હવે આપણે જોઈ શકીએ છે કે, ચેસ છે લુડો છે આ બધી ગેમ્સ પણ ફોનમાં આવી જાય છે, પછી કાર્ડસ છે તો આવો બધો ન કરવો કરીને આપણને પોતે લાઈવ એવું બધું, ચેસ બધી, પોતે જાતે ખેલવું જોઈએ એમાં આપણને ઘણું બધું શીખવા મળે છે.
હા અને છેને નિયમિત રમતો રમવાથી છે ને, અ શરીર તંદુરસ્ત રહે છે અને તણાવ પણ ઓછો થાય એમ છે, અને દરેક લોકો એ ક કોઈને કોઈ રમતો રમવી જ જોઈએ.
હા સાચું કીધું તમે.
હમ કાણ કે છે ને રમતોથી નેતૃત્વ અને આત્મવિશ્વાસ અને ટીમના કામ કરવાની કઢા વ્ય વિકસે છે.
હા એજ ને આપ નો આત્મવિશ્વાસ વધે છે પછી આપ આપણે જોઈ શકીએ છીએ રમત દ્વારા આપણને નવા નવા મિત્રો બનાવવા મળે છે, સંબંધો મજબૂત થાય છે પછી શાળાઓ અને કોલેજમાં રમત ઉત્સવ કેટલા વિશેષ મહત્વ છે.
હા, નહી તમારી વાત બરોબર હું તો છેને રોજ્જે મલબ રોજ્જે તો નહી કહી શકું પણ કોઈક વાર હું તો બેડમિન્ટન છે ને મારે રાત્રે હું મારા ઘરના નીચે રમું છું, એનાથી પણ મને સારું લાગે અને નિયમિત રમતો તો રમ અ રમીએ ને તો તો એ એ સારું ર સરીર માટે પણ.
હા, એજ ને આપણને રમવુ જોઈએ, આપણને અ વધારે પડતું રમવું જોઈએ આપણને પણ વધારે રમવું જોઈએ.
માત્ર મનોરંજ જન નથી એ સ્વાસ્થ્ય અ સ્વસ્થ જીવા અ જીવનનો મહત્વનો ભાગ પણ છે.
અ
હમ્મ ભલે ક્રિ ક્રિકેટ હોય, ફૂટબોલ હોય, કબડ્ડી ડે હોય, ભલે ગમે તે ગેમ હોય હા.
આપણને ઘણું બધું શીખવાડ્યું, હા હા અવાજ નાઈ આવતુ તારુ
હા હું એ કેવ છું કે ભલે ગમે રમત ભલે ક્રિકેટ હોય ફૂટબોલ હોય કે કબડ્ડી હોય દરેક રમતની પોતાની અલગ જ મજા હોય છે દરેક રમત આપણને જીવનમાં આગળ વધવા માટે કઈક નવું શીખવતી જ હોય છે.
હા એ તમે એકદમ સાચી વાત કરી આપ આપણને દરેક રમત કંઈક ના કંઈક નવું શીખવાડે છે આપણને આગળ વધવાની શક્તિ આપે છે પછી આપણને જીવનમાં કેટલા આગળ વધી શકીએ છી તો આપણને રમવું ખુબ જ જરૂરી છે આપણને પણ રમવું જોઈએ આપણને બાળકને પણ શીખવાડવું જોઈએ કે બહાર જઈને રમવા બહુ જરૂરી છે આપણના શરીર માટે સ્વાસ્થ્ય માટે અને આગળ વધ રમવા માટે
સાચું રમતો જીવવામાં ઉત્સાહ આનંદ અને ઉર્જા ભરી દે છે
હા એકદમ સાચી-સાચી વાત કિદી તમે આપણનો શરીર પણ ફિટ રહે છે એકતાગ્રતા શીખીએ છીએ આપણણે નિર્ણય લેવું શીખવેએ છે તો આપણને આવું બધું કરવા જોઈએ અને રમવું જોઈએ કઈ નઈ આપણે પણ કઈક કોઈ આવું મનોરંજન કરીશું અને રમવાની ગેમ કોઈક તૈયાર કરીને આપ આપણને બધા લોકો રમવાનો એક એક જગ્યા એ મળીને રમીશું
હા હા ખરું ખરું ચાલો ને આપડે કઈક અજાણે દિવસો જ આપણેે એ પ્લાનિંગ કરીએ અને રમીએ
હા હા પાકુ એક દિવસ આપણને પ્લેન કરીને બધા લોકો સાથે મળીને રમ વા જઈએ.
હા એ રમવાનું પણ થઇ જશે અને મળવાનું પણ થઇ જશે ચાલો ઠીક છે બાય.